હા અરે
હા બોલો શું કરો છો?
બસ શું આવ બેઠા.
એવું એમ હાલો શુંરમાં કયા એમ.
હ શું કરો
બરાબર અમે તો હાલ કોલેજ ગયા હતા અને જઈને આવ્યા કારણ કે પરીક્ષા ચાલુ છે હાલ
હમ
હા અને હજુ આવતા અઠવાડિયા સુધી પણ પરીક્ષા જ ચાલુ છે અત્યારે પ્રેક્ટિકલ હ. તા એ પત્યા.
વેકેશન પતી ગયું?
હાવ બસ વેકેશન પતયુ હો હમણાં જ અઠવાડિયું અઠવાડિયાથી હું આવી ગયો અહીંયા પાટણ ને હવે કોલેજ ચાલુ થઈ છે.
હમમ. નિશિત હશે કુંમાર
એવુ એમ
હમમ.
બરાબર ને હાલ અવે કેવું તમે કઈક કેટલા અવધી કોલેજ તમારે પતી ગઈ.
હા પતી ગઈ.
એવું એમાં શું શું કર્યું તમે.
ગ્રેજ્યુએશન ને માસ્ટર
બંને કરી દીધું.
બને
અને સેમાં માસ્ટર કયુ તમે?
એમ એસ સીઆય
હા એમસ, એમસ સી
બરાબર બરાબર હા અને અત્યારે તો જો અમારે તો બાર પતી ગયું. અને કોલેજ નું પણ પેલું યર પતી ગયું છે જે વર્ષ ફર્સ્ટ યર પત્યું ને હવે બીજું વર્ષ ચાલુ થીયું હે. અને અમારે એક્ઝામ એવી જે ચાલુ છે એ બીજા સેમેસ્ટરની કારણ કે કે પહેલાં સેમ, બીજા સેમેસ્ટરમાં જે એક્ઝામ લેવાની હતી ત્યારે ચૂંટણી આવે તેના કારણે એક્ઝામ કેન્સલ થઈ ગઈ. એટલે હવે રજાઓ પછી રાખી હે એટલે અત્યારે એક્ઝામ છે ને પછી હવે બીજું, બીજું વર્ષ ચાલુ થશે. હા જો અઠવાડિયુ કરે તો લગભગ ગણો ને દોઢ મહિનો એવું કઈ કરી ને આયા.
હમમ.
એક મહિનો ને પંદર દિવસ એવું કઈ.
એક એક સેમિસ્ટર નું રિઝલ્ટ આયુ.
હા પેલા સેમેસ્ટર નું રિઝલ્ટ આયું એમાં તો પાસ થઈ ગયા અને રિઝલ્ટ પણ એટલું બધું થોડું અઘરું આયુ અમારે તો એવું કારણ કે પૂરો ક્લાસ અમારે એસી સ્ટુડન્ટ નો છે એમાંથી ખાલી બાર જણા જ પાસ થીયા હે.
હા કે કેટલા પર્સેન્ટેજ સીજી
આ પર્સન્ટેજ લગભગ હા સી જીપી એ છે છ પોઈન્ટ બે.
છ પોઇન્ટ બે
હા હા છ પોઈન્ટ બે આવ્યા ખાલી બાર જણા જ પાસ થીયા. હમમ બાર જણા જ પાસ થીયા કારણ કે શીખવવા વાળા આ યુનિવર્સિટી નું કઈ રીતે રિઝલ્ટ આપે એ આપણને કઈ ખબર નથી.
ઘણું અઘરું આવે છે ઘણા બધા વિદ્યાર્થીઓની એટીઓ આવી છે ચાર, ચાર ની પાંચ, પાંચ.
હા અહં ઘરે કોણ કોણ છે
મિત્રોમાં આ બસ હાલ તો બધા ઘરે જ છ હું અને બહાર ગયા અને હાલ તો હું ઘરે જ હા
ના ના અત્યારે તો અમારે જો જે પરીક્ષામાં પરીક્ષાનું જે આપશો તેવુ રિઝલ્ટ આવશે લગભગ ચાર પાંચ મહિને ને જે પેલા વર્ષ નું પહેલાં સેમેસ્ટરનું રિઝલ્ટ પણ લગભગ ચાર પાંચ મહિને જ આવ્યું હતું. એટલે હમણાં જે છેલ્લે છેલ્લે જ આવ્યું જયારે વેકેશન પડવાનું હતું ને ત્યારે જ આવ્યું. અરે ઘણું બધું લેટ આવે છે. પણ રિઝલ્ટ ઘણું અઘરું આવે છે એમ તે કોઈ માર્કિંગ મળતું નથી. ઘણા બધા વિદ્યાર્થીઓને અટી આવે તેના કારણે કોલેજ બંધ. કરી દે ઘણા બધા વિદ્યાર્થી કોલેજ છોડીને પણ જતા રહ્યા.
હા તમે શું કો.
માત કરેલા હે ને.
ના એ ઘરે નથી.
અ એને પેલું રિઝલ્ટ આજ આવ્યું તું રેલવે ગ્રુપ ડી નું.
એવું હે આજે આવ્યું.
હા આજ આયુ.
તમે ચેક કર્યું તું.
હ ભી પેલું સ્કોર કાર્ડ નઈ બતાવ પણ આ્યું છે એમ.
હા એ તો હમ હમ બરાબર. એતો હાલ જ ગયા હમ. એ તો હાલ ગયા હમણા જ.
સ્કોર કાર્ડ હવે આવશે.
બરાબર.
હા હોદું આઈ જાય.
હમ હમ.
હમ.
તો ઘણા સમય આયુ એ પણ રિઝલ્ટ.
હા એટલે બાર મહિના થયા.
બાર મહિના થઈ ગયા એમ.
બાર એટલે ભરતી પાછી બાર મહિના છે ઓમ એટલે રિઝલ્ટ તો છ મહિના. હા એટલા થયા છે હું તો તાર હું તો તાર આલી તી ને પરીક્ષા.
હમ હમ.
ત્યારે જ આલી.
કો તમી.
હમ.
વરસાદ આયો ને હું પાટણ.
ના ના અત્યારે તો કઈ વરસાદ જેવું કઈ છે જ નહી બિલકુલ. મસ્ત ગરમી પડેલી હે અત્યારે તો હા.
હમ.
અત્યારે અમે તો મસ્ત ઘરે બેઠા હઈશ.
હાલ તો તું પલાણે એકલો ઘૂમતો હશે ને.
હ વટલા.
નહી શું નાને.
હ નિશ્ય પાતા આમકેલે ખુંર વાઈને હ છે.
હમ બર.
હમ હમ.
હવા.
તો વાર વાર ખોલ.
એવુ એમ વારો છે એમ.
રંદ વાદળા ને વારો.
હમ હમ બરાબર વાતાવરણ કેવું સારું છે એ બાજુ.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
હમ્મ વાદર છે આજે.
હમ્મ.
કોઈ આગાહી વગેરે હે કે નહી?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
કઈ તારીખ ત્રણ તારીખ
ત્રણ એકથી ત્રણ ચાર સાત
બરાબર.
તમારને ઘરે મગફળ ને એવું આવ ને ભાઈ
. હા અમારે તો વાઈ હમણાં હ લગભગ ઈને હતું ને ત્યારે જ વાય.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
આવું મગફળી વાય એને લગભગ પંદર વીસ. અમારે લગભગ અઢી આયા અઢી.
હમ્મ.
એટલે આવી ગયા.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
મને ઓ આ લગભગ આજે પહેલી તારીખથી ને હું બાવીસ તારીખે આ હતો.
બ લ તો
હમ હમ.
હમ દસ દિવસ તમે
હા દસ દિવસ થવા આયા.
હમ
હમ અને બીજું તમે પાટણ ક્યારે આવો.
પણ તન તો આજ કોઈ નક્કી નહી.
એવું હે.
હા પેલાં મા આપડે થઇ ગયું ડોક્યુમેન્ટ
કઈ.
આ બી યુ ફ.
એટલે શું થયું આમાં.
ડોક્યુમેન્ટન્ટ આલ દિધા. ડોક ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયું.
એલે હવે આગળ
હીયા તો તો ગયા પ
હોવે હોવે.
હાજી. હ મેદીકલાસ હમ.
બરાબર પણ પહી.
હો.
અન પછી ઇન્ટરવ્યુ આવશે કે.
ના એતો પટી ગયું બધું.
હવે ખાલી મેડિકલ જ બાકી છે.
હા એટલું જ બાજુ પછે પૂરું.
હમ બરાબર.
હમ. કથે જાવ.
હમ હમ બરાબર અને કઈ જગ્યા જ. કઈ જગ્યાએ લાગશે એવું કઈ હ.
મુખમ
અમદાવાદ એટલે તમારે જો જોબ લેવી હોય એને આવી જાય.
ના એવું નય પણ ગુજરાતમાં મળશે.
હમમ હમમ બરાબર તો તો જઈ જોબ મળીને જવું પડે એમ.
હા ગુજરાત માં તો હા ત્યાં ગુપ્ત માહિતી
બરાબર.
શું?
અલા રોજ એ
હે,
રો ટાઈપ રો-રો-રો
એટલે?
રામ રામથી બીયે
ઓવે ઓવે, પણ તે હમજે
હા એ ત પહી ઈ લેવ
હમમ.
હા. પેલા વિડીયો કરવાનું
વેલા તો દરરોજ આપડે જઈએ નવ વાગે નવ બસ નવ વાગે જેવા જઈએ ને આજ તો થોડાક મોડા હે ના ના અમણાં તો કયાર ત્યાં કોઈ હોયની
કા બપોર પસી આવે એમ.
હા બપોર પસી આવા એટલે કેવું એક વાગે છૂટી જીએ. પહી દાન તો લેવાનુ. એક વાગે છૂટી જઈએ એમ બપોરે
હે,
હલો. એક વાગે છૂટી જઈએ એમ કવ.
એક વાગે છૂટો એમ ને
હા પહી કઈ જાવાનું હોતું નહી. હા, એટલો ટાઈમ છે અને આ થોડું કોમ અતું કોલેજમાં એટલે વળી મોડા આયા.
હા, ઘરે ની જાવાના.
ના ના ઘરે તો અમણાં કોઈ જાવા ના ની કદાચ રજાઓ આવશે. તો મેળ પડશે તો ઓટો મારશે બાકી તો હાલ કઈ ની જાય. હાલ તો હજુ પરીક્ષા આ આગળ બાકી હૈ.
આપડે તો બાકી નોતું ને
ના ના આપડે તો બધું પતી‌ ગીયું.
ચલો હાલ મે કીધા તે લખાયા તે હાલ લીધા તમે તે રીતના
હવે, એ તો બધા પતી ગીયા હવે, હા. હઉ, હઉ, પતી ગીયું, ના ના.
વાત કયારે કરુ મન ખબર નો મલે હે.
ના ના એતો પતી ગીયા.
તારા વગર રહી જાય મારા પર આવે
હા હા.
હા, એમ તો ઠીક નેતો રસ્તે આપણે એમ ખોટું
હમમ, હા એતો પતી ગીયો અને તમે આ આ જે માસ્ટરની ડિગ્રી ક્યારે કરીએ.
હા, માસ્ટર ડિગ્રી બે હજાર ને વીસ
વીસ મ
હમ્મ
બરાબર, ઓક
હમ્મ
તો તો એ સમયે લગભગ કોરોના હતો ને
હ, કોરોના અતો ને ત અમારે ત એક્ઝામમો નથી.
તો માસ પ્રમોશન મળ્યુ
ના માસ પ્રમોશન ન ઓનલાઈન એક્ઝામ હતી ને
ઓ હો ઓનલાઈન હા એટલે મોબાઈલ માં આપી હતીી કે કમ્પ્યુટર
મોબાઈલમાં મોબાઈલ
બરાબર
તો જો બને તો બધું પાસ જ હોય ને એમાં તો
હ
એ વખત ચો કોને ખ્યાલ કર્યા
હમ હમ હમ તો કર્યા જ નહિ ખાલી પરીક્ષા લીધી
પરીક્ષા ખાલી હાલવા અ કર ને તો પાસ થઈ જ
હમ બરાબર
કશું ના લખ તો
હમ્મ હવે એ સમય તો અમે તો લગભગ ભતા હતા આઠમ આડું ભણતા તને અમારે માસ પ્રમોશન મળી ગયું તું તને તો
હ, હ
કોરોના સાતમાંમ કોરોના આવયો હતો અને આઠમાં હતુ.
અને તોી પેલું જ બરા હશે ને
હા પેલું વરષ પચી પણ હજી એક્ઝામ બાકી
એટલે બીજું ચાલ થને
વિીજુ ચાલુ થાય પ જેી લગભગ પંદર તારીખે ચાલુ થઇ ગાય કોલેજ છ તારીખે પરીક્ષા ચાલુ થાય. હે
પરીક્ષા ચ ચશે
પરીક્ષા બસ એથી છ તારીખે સોમવાર થી ચાલુ થાય એટલે શુક્રવારથી, સોમવારથી શુક્રવારથી
હમ, હમ પૈસા પોચ આવીીી હમણા અત્યારે ચાર તો પ્રેક્ટિકલ ચાલુ હ એટલે એમાં વાય, વાન એવું બધું હોય કે